હ હા અવાજ આવ રહ્યો છે
હા તો મારો પણ અવાજ ક્લિયર આવી રહ્યું છે હા તો આજે હું તમને એ વિશે વાત કરવા માંગુ છું અત્યારે જે તમે જોવો છો કે વાવાઝોડું અને અને તસુનામી ખુબ વધારે પ્રમાણમાં આવી રહી છે અને તમે અત્યારે જુવઓ તો એક જગ્યાએ જે લાવા ફાટ્યો હતો તેના વિશે હું વાત કરવા માંગુ છું લાવાનો પ્રભાવ એટલો બધો હતો કે તે આખા સિટીમાં ફેલાઈ ગયો હતો અને ખુબ ઘણું નુકસાન થયું હતું સિટીઓ વાળા ને તો હું એજ વાત કહેવા માંગુ છું કે લાવા જે નીકળ્યો હતો જે પર્વત માંથી નીકળે છે તમે બે જાણો છો અને હું પણ જાણું છું તે આપણે જાણીએ છીએ કે એના લીધે વધે છે તો અત્યારે હું તમને કહું તો જે પર્વતમાં જે નીચે ગરમી વધી જાય છે જેના લીધે લવા જે બહાર જે એના અંદર જે ગરમી હોય છે તે બહાર નીકળવા માંગે છે અને તે લાંબા સ્વરૂપે બધી બહાર નીકળી જાય છે તો અત્યારે આપણે જાણીએ છીએ કે ઘણું બધું જે નુકસાન થઈ રહ્યું છે પૃથ્વીને આ બધું પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ ના લીધે જ થઈ રહ્યું છે તો હું તો એજ માનું છું કે ગ્લોબલ વોર્મિંગ જેમ આપડણે ઘટાડીશું તેમમ સારું રહેશે તમાર શું માનવ છે આ બાબત
મારે પણ એ જ માનવું છે કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનો આપણે પ્રયત્ન કરવા જોઈ અને જેના કારણે આપણને આ બ ગરમીનું પ્રમાણ પણ ખુબ જ વધી જાય છે આપણે એટલે જગાવી. જગા પર અ તળાવો ખોદવા છે નહેરો ખોદવા છે અને પાણીને રાખવા છે. તેઅને જેના કારણે તમે કીધું તમ બો. વોલ ફેન ઓ કે એ બહુ ફાટે છે જેના લીધે. આજુબાજુના વિસ્તારોને ઘણા લોકો આ મારા બાજુ જો આ મરી. પણ ગયા છે અને જેના લીધેવે અવે અવે જ હું ટીઈ. એટલે આબોહવા પર થોડોક કાબુ રાખવા છે આપણે. જગહ જબાગ જગ જબાગ ક કચરો રાખ જેના કારણે મા માંદા પણ બહુ પડે છે અને આબોહવાના લોકો. માદાપડે છે અને જેના લીધે એ એઆપને. હમ બસ રહેવામાં ખુબ જ મગર. પોત માની પડે આપણે જીમ જવું પડે અને અન્ય પ્રકારની વસ્તુ વધારે ની કરવા પડે અને આપણે. વધારે ના પૈસા ખર્ચવા નાપડે આપને પ્રોટીનને એવું લેવું પડે છે.
તમારી વાત એકદમ સાચી છે કે. અત્યારે આપણે જાણીયે છીએ કે કીધું ઘણા બધા જગ્યાએ લાવવાનું. જે ફાટી રહ્યો છે અને જે દુકાળ અને તમે જાણો છો કે આ બધું.. દૂષણ લાગી્યારે. અત્યારે દુકાળ પડી રહ્યો છે દુકાળ એ ખુબ ભયજનક છે અત્યારે તમે જો તો કચ્છમાં ઘણા બધા એરિયાઓ. તેમા તેમને પાણી નથી મળતું અને ત્યાં વરસાદ જ નથી આવતો જેના કારણે તેઓને ખુબ નુકસાન થાય. જયારે તેઓ જે પાણીની સમસ્યાને ખુબ વધારે મુશ્કેલીઓમાં ભરાઈ ગયા છે. તોપાણીની સમસ્યાઓ ન સામનો કરેલી છે તો અત્યની જ વાત તમને કહું તો. બધા લોકો એવા છે જે જેમને પાણી નથી મળતું અને આપણે જાણીએ છીએ ઘણું બધું નુકસાન એના લીધે પણ. આપણા જીજીય આપણે જે હોય છે આપણેે બોર કરાવીએ છેએ. પાણી માટે તે ઘણો બધો ઊંડો કરી દે છે જેના કારણે જે જમીનના તળિયામાં જે ઘણી બધી વસ્તુ. તોહોય છે તેને નુકસાન પહોંચે છે અને જેના કારણે આપણે જોઈએ તો ઘણી વાર આપણે જે. છે બોર કરાવીએ ત્યાં પાણી ની જગ્યાએ બીજી બીજી વસ્તુઓ નીકળવા લાગે છે તો તે ખુબ નુકસાનકારક. આપણે એ બાબતે સમજવા જોઈએ કે આપણે આ બધું ન. કરવો જોઈએ અને આપણે જો સારા માટે કરીએ તો સારામાં સારું રહેશે પરંતુ આપણે પહેલા જોતા હતા કે. આપણને પાણી ચોર્યા છે. પંચ્યાસી ફૂટ પર લાગી જતુ હતુ જે અત્યારે આપણે જોઈએ તો એકસો વીસ ફૂટ એકસો સિત્તેર ફૂટ. અને બસ્સો ફૂટ જે બોર આગળ જતા વધારે પાણી મળશે એમ કરીને કરી રહ્યા છેએ જે જે. શુ જ નુકસાન કરે છે તો તમારું શું માનવુ છે આ બાબતે.
હ મારે પણ એજ માનવું છે કે આ ઘણા પ્રકાર આપણે બોર્ ને એવવા કરાવે તમે કીધું ત પેલા સિત્તેર ફૂટ પણ એ નીકળે અમારે પોતે બોર સિત્તેર ફૂટ અને પાણી ખુબ જ આવે છે કેમ કે બાજુમાં તળાવને એવું છે. એટલે પાણી નો સંગ્રહ ખુબ જ છે એટલે પાણી ઘટવા તમને દે કે પણ અમુક વિસ્તારમાં તમે જોયું તેમ બસો ફૂટ ત્રણસો ફૂટ અમે જ્યાં ર ત્યાં ત્રણસો ફૂટ પોહોઈ. તે કરેલો છે એટલે જેના લીધે હું એવું જ માનું છું કે ત્યાં તળાવને. તયોના સે એટલે પાણીની ઘેરાઈ નીચે જવા મળી છે એટલે આપણે પાણી. ચેચ કરવો છે આપણે અ આબોહમાં સુદધ રહે છેએ હોલકીનો. શાંદ રહે તેવું કરવુંએ. જે જેના લીધે આપણે અ ખુબ સારું રહ્યું છે કે આબોહવા ખુબ છે. છે અને જેના કારણે અન્ય સુવિધાઓ. ખૂબ સારું ર.
તમારી વાત એકદમ સાચી છે આપણે સાચવવું જોઈએ અને સારું કરવું જોઈએ જેના કારણે. આપણે સઉ લોકોને નુકસાન પહોંચે નહીં અને ખુબ સારું રહે હું તો એ માનું છું કે. અત્યારે જો આપણે જોવા જઈએ તો આપણે વૃક્ષારોપણ ઘટ. ઘટાડી રહ્યા છે અને ખુબ મોટા પ્રમાણ ઘટાડી રહ્યા છે હું એવું માનું છું કે. તે અ વૃક્ષારો પણ મોટા પાયે કરીએ અને ઘરણ પાયે કરીએ તો આ બધી મુશ્કેલીઓ ઓછી થશે કારણ. તમે જોવા જાવ તો અત્યારે જે આપડે જમીન બેસવાઈ જાય છે અને પર્વત. તો ને નુકસાન પહોંચે છે તો તે બધું આ બધું કઈ રહ્યું છે કારણ કે આપણે જમીનમાં. મુુળિયા જો જકડાય રહે તો તે જમીનને. ખચવા દેશે નહીં અને જમીન નીચે આવી જશે નહીં પરંતુ એવું થઈ જ નથી રહ્યું અત્યારે એવું થઈ રહ્યું કે જમીન બધી ઠસવાઈ જાય છે અને આવી જાય છે અને બું જે બધું નીચે આવી જાય છે તેના કારણે વાહન વ્યવહાર અટકી જાય છે અને થરા પણ સરકી જાય છે જો આપ ઝડવાઓ પહાડ પર રોપીશું તો તેઓ ઢેસવાઈ જશે નહીં અને પથરો ને એવું નીચાવાનો ભય ઘટી જશે તમાર શું માનો ચાલ?
તો તમારી વાત સાચી છે કે આપડણે પર્વતો ને એ ખુબ જ દોવાઈ જાય છે પણ આપડણે જાડવાને એવા રોપસુ તો તેઓને મુરડિયાને એવા નીચે જશે જેના કારણે ખુબ સારું રહે અને પાણી ન પ્રમાણ પણ ખુબ વધુ રહેશે અને આપણે જળવા રો જેમ કે લીમડો છે પીપળો છે અને જેના કારણે આબોહવા સારી રહે આપણે આબોહવા સારી રહે એવું કામ કરવું જોઈએ અને આપણે ઘણા પ્રકારના વન પણ ઉગાડવા જઈએમ કે એક જગ્યા આખા લીમડા ના એક જગ્યા આખા ફ્રૂટ ના જેમ કે કાજુવાળી એક અમારા વિસ્તાર માં એ કાજુવાળી છે અને ત્યાં કાજુ ના જડ રોપે છે એટલે તે પણ ખુબ જ સારું છે એટલે એવા બધા બગીચા ને હું બનાવ જેને લઈ આબોહવા ખુબ જ સારી ર અને ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય અને જેના કારણે આ વરસાદ પણ સમયસર પડે જો વરસાદ સમસ્યા ન પડશે તો તેના લીધે ખુબ જ ખોટી જશે આ વર્ષે અ અ વરસાદ ખુબ જ ઓછો પડવાના છે, જેના લીધે ખેડૂત તેને ખુબ જ ખોટ જવાની છે, એવું લાગે
મારે એ એકદમ સાચી છે, અત્યારની એ વાત કું તો તમને હું ખુબ જ દુઃખ થાય છે બધું જાણીને કે અત્યારે નુકસાન થઈ રહ્યું છે. પરંતુ મારું માનવું એક એવું છે કે આપણે જોવા જઈએ તો આગળ જતા જો આપણે વૃક્ષો ન વાવી શકીએ. તો આપણે જે પેઢીઓ છે, તેઓને ખુબ નુકસાન થશે અત્યારે જ આપણે આપણે આટલો દુકાળને એવો સામનો કરવો પડે છે તો આગળ જતા તેઓને માટે તો પાણી પણ નહી બચશે જો આપણે આ રીતે પાણી વેડફીશું ને આવું બધું કરીશું આપણે એ સમજવું જોઈએ કે અત્યારે જે કુદરતી આફતો આવી રહી છે. તે અડધી આપણા રીઝન થી છે અને અડધી માનીએ તો ભગવાન ની આપણને સબત શીખવા માટે કે તમે જે વસ્તુ નો ઉપયોગ કરો છો તે સાચવતા નથી અને તેને વેડ ઓછો, તો આ બધું તેના કારણે થાય છે. તો આપણે સમજવું જોઈએ. ને આપણે જો જલ્દી થી સમજી જશું, અને જો તે આગળ વધારીશું તો તે આપણા માટે સારું રહેશે, જો નઈ સમજીએ તો આપણને ઘણી એવી મુશ્કેલીનો સામનો કર કરવા પડશે. તો હું એવું જ માનું છું કે, આપણે અગર જતા નો સામનો ન કરવો પડે ને શાંતિ થીવ ચલાવી શકીએ તો સારુ તમારે શું માનો છે.
હા, એટલે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે, અમારા ગામમાં પણ ઘણા પ્રકારના ઝાળ રોપવામાં આવે છે. જેમ કે પીપળો છે, લીમડો છે, અને ઘણા જે કે વર્ષો વર્ષો ટકી રહ્યા અને વોર્ડ નું એક વોન બનાવવામાં આવ્યું છે, અમારા કે વડ વન વન નામ પણ આપવામાં આવે છે અને તે ખૂબ જ જાડા પણ થઇ ગયા હતા, અ અને જેના કારણે એ આવા બધા વોન બનાવવામાં આવે છે, અમારે અહં ખુબ જ જાડવાનું પ્રમાણ કે મેંગો ના વલસાડ વિસ્તારમાં રહે છે એટલે કેસર કેરી ખુબ જ પ્રખ્યાત છે, અને તેના ઝાડવા પણ ખુબ જ ઘણા રૂપિયા છે, અને જેના લીધે આબોહવા કે ઈન્કમ પણ સારી આવે આપણે લાકડા અ લાકડા સારું પણ એ ખુબજ સારું છે, કે રોપવું તો જોઈએને પ્રદષણ પ્રયત્ન પણ કર અને જેના લીધે આપને પ્રદુષણ ઘ અન્ય પ્રયત્ન પણ કરવા જોઈએ અને તે ખૂબ જ જરૂરી છે, અને જેના લીધે આપે પ્રદૂષણના પ્રમાણ ઘટાડવું જોઈએ. અને આપણે ઘણ-ઘણા બધા પ્રયત્નો પણ કરવા જોઈએ.
તમે જાણો છો કે અત્યારે ઘણા બધા લોકો જે છે, એ અત્યારે એ ઘણું બધું વાયલલ ફેલમેલિયા છે. જે તમે જોવા જાવ તો અત્યારે ઘણા બધા જે યુવ કો છે, જે અત્યારે ગમે તેમ પોતાની બર્થ ડે હોય અથવા કોઈ પણ તહેવાર હોય તો ઘણા બધા ફટાકડો લઈને ફોડે છે, જેના કારણે વાયુમાંથી ધુમાડો ફેલાય છે. અને તેના કારણે ખુબ ઘણું નુકસાન થાય છે. તો મારું તો માનવું એવું છે કે, આપણે ગમે ત્યારે ગમે તેમ ફટાકડા ન ફોડવા જોઈએ. આપણે દિવાળીના તહેવારમાં તો ફટાકડા ફોડી એજ છીએ. એ આપણે માનીએ જે આપની સંસ્કૃતિ હિસાબે તે બરાબર છે, પરંતુ જે આપણે ગમે ત્યારે ગમે તેમ ફટાકડ ગમે તે જગ્યા ફોડીએ છીએ. તે આપણા માટે સારું ન કહેવાય. અને હું એવું જ માનું છું કે, આ બધું બંધ થવું જોઈએ. જો આ બધું બંધ ન થશે તો આપણને ઘણું એવું નુકસાન થશે. શેન. આપણને ઘણા બધા ગેર ફાયદાઓ થશે. તો હું એવું માનું છું કે, આપણે આ બધું બંધ કરવું જોઈએ. આ બધું રોકવું જોઈએ. જેથી કરીને આ બધું બંધ થાય અને આપણે સારી રીતે જીવન જીવી શકીએ. અત્યાર તમે જુઓ તો આ બધા ધુમાડાઓ જીન આપણી નાકમાં જાય છે, અને જે નાના બાળકો છે તેમને નાકમાં જાય તો તેમને ઘણા એવા નુકસાન થાય છે. તો તમે શું કે છો? આનાથી નાના બાળકોને વધારે નુકસાન છે કે નથી?
હન નાના બાળકને જેમ કે અ પ્રડુષણ તમારે શું? તો આપણને પણ નુકસાન મોટા નુકસાન પર નુકસાન જાય છે. અને જેના લીધે કેન્સરની બીમારી કે અન્ય બીમારી ઘણી બધી થઈ જાય છે. એટલે આપણને પણ એવું કરવું જોઈએ કે આપણે એવું પ્રદુષણ મનાવે છે કે મય આ, એસિડના વિસ્તારમાં નો છે. જેના લીધે આપણે પ્રદુષણ ન ફેલાવે છે, અને તમે કીધું તેમ બર્થડેમાં ક્યા આ બધું અ-એટલે કે ફટાકડાને એવુ ફોડવા કરતા દસ ઝાડ રોપો. એ ઝેનાલ, તે વાવો તે ખૂબ જ જરૂરી છે. અને તેના લીધે આપણે આબોહવા સારી રહેશે. આપણે આગળ વાળી પેઢી પણ યાદ કરશે. કે કે ઘણા એવા વૃક્ષો પણ રોપવામાં આવ્યા, જેના કારણે આબોહવા ખુબ જ સારી રહે છે. અને તે એટલે આપણે પણ એવું કરવું જોઈએ. જ્યા વૃક્ષ રોપવાના કારણે ઘણા બધા ફાયદાઓ પણ થાય છે. અને પાણી સંગ્રહ કારણે પણ ફાયદા છે. ખાલી બે વસ્તુ જરૂરી છે, વૃક્ષ રોપો અને પાણી બચાવો અને આપણેે આ ઈંધનનો ઓછો ઇસ્તેમાલ કરવો જોઈએ અને આપણે ગ ગમે ત્યાં કચરો ફેલાવો જોઈએ નહી ચાલો આપણે આજ રીતના આગળ પણ વાત કરીશું.
હા ચાલો